હલો. કેમ છો તમે?
બસ હું એકદમ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં. ઘરે બધું બરાબર છે?
હા હા એકદમ બરાબર છે જણાવો તમે આજે ઘણા દિવસો પછી ફોન કર્યો. કઈક તો કારણ હશે ને આ પાછળનું!
હા હા છે ને કારણ આજે મને તમારા સાથે એક વિષય પર વાત કરવી હતી. મને ખુબ સરસ વિષય મયલો છે. તમારા પાસે ટાઈમ હોય તો આપણે વાત કરીએ આ વિષય પર.
હા હા ચોક્કસપણે તમે આટલો કોઈ સરસ વિષય પસંદ કર્યો હોય તો મને પણ એ વિષય પર વાત કરવાની ખૂબ ગમશે જણાવો જણાવો કયા વિષય.
હા તો આપડો વિષય છે ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ ના ફાયદા અને ગેરફાયદા શું કહો છો તમે.
હા હા આ તો ખુબ જ સરસ વિષય પસંદ કર્યો છે આજના આધુનિક યુગગમાં ઓનલાઈન પેમેન્ટ તો એક એવું કહેવાય કે જીવનનો એક અનઅંગ બની ગયો છે જ્યાં જવો ત્યાં બધા જ લોકો મોસ્ટલી ઓનલાઈન પેમેન્ટ જ કરે છે કોઈ પણ નાની વસ્તુ ખરીદવા જાવ એટલે ઓનલાઈન પેમેન્ટ એના વગર તો લોકોને ચાલતું જ નથી.
હા એ તો તમે વાત સાચી કહી અને તમને ખબર છે ઓનલાઈન પેમેન્ટ ના દ્વારા આપણે ઘર બેઠા પણ એક સેકન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકી છે આપણે આપણા બેંક અઉન્ટ થી સામને વાળાના બેંક અકાઉન્ટમાં ઝડપ થી પૈસા ટ્રાન્સફર કરી શકે છે જેનાથી આપણા સમયની બચત થાય છે અને સરળ એ એકદમ સરળ છે મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર દ્વારા આપણે કોઈ પણ સમયે કઈ આપણે કયા પણ સ્થળે હોય આપણે પેમેન્ટ કરી શકે છે આપણા બેંક અકાઉન્ટ થી એમના બેંક અકાઉન્ટમાં.
હા આ તો એ સારી. સુવિધા કહેવાય ક્યારે પણ કોઈ ઈમરજન્સી સિચ્યુએશન આવી પડે ક્યારે કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ આવી પડે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપણને ઘણું મદદરૂપ બને છે કારણ કે તમે પણ જાણો કોઈ એવા સ્થળે હોઈએ જે આજુબાજુ આપણી પાસે કોઈ એટીએમ ના હોય એ સુવિધા ઉપલબ્ધ ના હોય કે આપણી પાસે કેશ જેવી સગવડ ના હોય પરંતુ આપણા બેંક અકાઉન્ટમાં જો પૂરતા પૈસા હોય તો આપણે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ અને કોઈ પણ એવી અચાનક આવી પડેલી પરિસ્થિતિ માંથી બહાર નીકળી શકે છે તો આ એક એ સારી સુવિધા છે.
હા આ તો તમે વાત સાચી કહી અને ઓનલાઈન પેમેન્ટની સૌથી મોટી અ સૌથી મોટો ફાયદો એ છે કે આપણે રોકડા રાખવાની જરૂર ના પડે જેમ કે ઓનલાઈન પેમેન્ટ મોટી રકમ સાથે રાખવાની જરૂરત. નથી પડતી જેના કારણે ચોરી અથવા પૈસા ખોવાઈ જવાનો કોઈ પણ ન હોય છે આપણે આપડા ફોનથી બીજાને બીજાના બેંક અઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે ભલે એ એક રૂપિયો હોય કે સો રૂ ત્યા હોય.
હા એ વાત તો સાચી કરી તમે અને ઓનલાઈન પેમેન્ટમાં તો મેં એવું પણ સાંભળ્યું છે કે ખાલી એક નહીં પરંતુ ઘણી એવી એપ્લિકેશન પણ આજકાલ આપણા ફોનમાં આવી ગઈ છે કે જેની મદદથી આપડણે અલગ અલગ એપ થી પને જે એપ યુઝ કરતા ફાવે એની મદદથી આપણે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે એમાં કોઈ વાંધો નથી આવતો બસ ખાલી આપણા અકાઉન્ટમાં પૂરતા પૈસાની જરૂર હોય છે બાકી તો આપણે સરળતાથી એક વ્યક્તિ થી બીજા વ્યક્તિને કે પછી આપણે કોઈ શોપિંગ કરવા જઈએ તો આપણા અકાઉન્ટમાંથી શોપિંગ સેન્ટરને કે પછી કોઈ દુકાનમાં જઈએ તો એ દુકાન વાળાને પેમેન્ટ કરી શકીએ છીએ અને એમાં સૌથી મોટો ફાયદો તો એ રહે છે કે કોઈ છુટ્ટાની મગજ મારી નથી થતી.
હા આ તો વાત તમે સાચી કહી અને ઓનલાઈન પેમેન્ટ હોવાથી આપણા જે પણ ટ્રાન્ઝેક્શન છે. એકદમ ઝડપી રીતે થાય જાય જેમ કે યુપીઆઈથી આપણે કરી શકીએ છીએ ટ્રાન્ઝેક્શન પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા આપણું પેમેન્ટ તરત જ થઈ જાય છે આપણું પેમેન્ટ ચંદ સેકન્ડોમાં આ બેંક અકાઉન્ટથી પેલા બેંક અકાઉન્ટમાં પૈસા પહોચી જાય છે અને એનો આપણા પાસે રેકોર્ડ પણ હોય છે ડિજિટલી જે આપણને ભવિષ્યમાં કામ આવે આ ઘર કઈ ઉંચનીચ થાય તો.
હા એટલે જ તો આના ઘણા ફાયદાઓ છે મે તો એ પણ સાંભળ્યું છે કે ક્યાં આપણે ઓનલાઈન પેમેન્ટ કોઈના નંબરના મારફતે પણ કરી શકીએ જેમ કે ઉદાહરણ લઈ લો જેમ કે મારે તમને કોઈ વસ્તુનું પેમેન્ટ કરવાનું હોય પરંતુ મારી પાસે તમારો બેંક અકાઉન્ટ નંબર ના હોય તો મારે શું કરવું તો તમારો નંબર જો તમારા બેંક અકાઉન્ટ સાથે લિંક હોય તો હું તમારા નંબર પર સરળતાથી એ એપ્લિકેશન દ્વારા હું તમને પૈસા ટ્રાન્સફર કરી શકો છો આ ઓનલાઈન પેમેન્ટનો એક ફાયદો છે અથવા તો એ બીજી રીતે પણ શક્ય બને છે કે તમે ક્યુ આર કોડ મને મોકલી શકો છો એ ક્યુ આર કોડને સ્કેન કરીને પણ હું તમને ઓનલાઈન પેમેન્ટ સરળતાથી કરી શકું છું.
હા આ વાત તો તમને સાચી કહી અને આપ પાસે ઘણી એપ્લિકેશનો એવી પણ છે અને બેંક અ ઓનલાઈન એટલે આપણે બેંકથી ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણને કેશબેક રિવોર્ડ રિવોર્ડ પછી પોઈન્સ એ બધી વસ્તુઓ આપણને મળે છે એમાં કેટલા બધા ઓધા કૂપન્સ પણ હોય છે ડિસ્કાઉન્ટ કૂપન્સ જે આપણે કંઈ ખરીદી આપણે એ વેબસાાઈટ પરથી ખરીદીએ તો આપણને એટલા પર્સેન્ટ ડિસ્કાઉન્ટ પણે મળે છે.
હા એટલે જ તો એના આટલા બધા ફાયદાઓ છે પરંતુ તમને ખબર હશે કે જીવનમાં જે પણ કોઈ વસ્તુના ફાયદા હોય એમને ગેરફાયદા તો હોય જ છે જેમકે સિક્કાના બે પ પહેલો છે એ જ રીતે આ ઓનલાઈન. પેમેન્ટના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે હવે આપણે ફાયદાઓ વિશે તો આટલી બધી ચર્ચા કરી તો થોડા એના ગેરફાયદા વિશે પણ જાણીએ આપણને પણ માહિતી મળે અને બીજા લોકોને પણ માહિતી મળે ઓનલાઈન પેમેન્ટના અમુક નાના એવા થોડા ઘણા તો સહી પરંતુ ગેરફાયદા તો જરૂર હશે ને શું તમે મને એકાદ ગેરફાયદા વિશે જણાવી શકો.
હા હા તમે વાત સાચી કહીએ જેમ એના આટલા બધા ફાયદાઓ છે તેમ એના ગેરફાયદાઓ પણ છે. હ તમે મને. ગેરફાયદો જ જણાવવા કીધો, તો આપણે લઈ લઈ સાયબર સાયબર ફ્રોડનો ભય. કકડું જે અકાઉન્ટ છે આપણી જે અકાઉન્ટ ડિટેલ્સ છે, એ આપણી હેક થઈ શકે છે, હેકિંગ થઈ શકે છે ફિશિંગ થઈ શકે છે. અને કોઈ ઓનલાઈન, આપણે ઠગવાઈ ઠગવાઈ રહે છે, કારણ કે પૈસા ગુમાવાનો ભય રહે છે, લોકો આપણને, કયા બી નંબરોથી કોલ્સ કરીને, આપણા બેંક અકાઉન્ટની ડિટેલ્સ, બધા આપડી એ લોકો પાસે જતા રહે છે. એ લોકો આપણને લાલચમાં ભેરવે છે. અને આપડે બધી આપડી અઉન્ટ ડિટેલ આપી દઈએ છે. અને એમાં આપણા પૈસા ડૂબી પણ જાય છે, ઓનલાઈન પેમેન્ટ નો આ એક બહુ મોટો ગેરફાયદો છે.
હા એ વાત તો તમે ખરી કહી, અને બીજી વસ્તુ પણ છે કે હવે ક્યારેક ઓનલાઈન પેમેન્ટ કરતા કરતા, એમ કોર ઘણા લોકોને. ચોક્કસ માહિતી ના હોય. અથવા તો એમ એ એમને ઓનલાઈન પેમેન્ટ સરખી રીતે વાપરતા ન હો તો ક્યારેક ક્યારેક પૈસા કોઈ બીજાને મોકલવાના હોય, અને કોઈ બીજાના અકાઉન્ટમાં જતું રહે, ક્યારેક કોઈ એક નંબર ઊંધો લખાઈ જવાથી, પૈસા ક્યાંના ક્યાં પહોંચી જાય છે, અને પછી ક્યારેક ક્યારેક એ બેંક અકાઉન્ટ ના હોલ્ડર પાસેથી, કઢાવવા પણ મુશ્કેલ બની જાય છે, તો આવા સમયે આપણી સરકારે રાહત આપવા માટે, એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરેલો છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે આવો બનાવો બને કે ક્યારેક આપણા પૈસા કોઈ બીજા વ્યક્તિ પાસે જતા રહે કોઈ બીજાને મોકલવાના હોય અને ક્યાંક મેજા પહોચી જાય તો એ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને કે સીધું બેંકમાં જઈ તરત બેંકમાં જઈને આપણે એમને સૂચન કરી શકીએ છે. તાકી એ પેમેન્ટ જતું અટકાવી દે અથવા તો પેમેન્ટ અગર જતું રહ્યું હોય તો આપણને કઈક ને કંઈક સૂચન આપી શકે આપણે કોઈકને કોઈક રીતે મદદ કરી શકી.
હા આ વાત તો તમે સાચી કહી અને આપણે ઓનલાઈન પેમેન્ટ પર એટલા બધા નિર્ભર થઈ જાય છે કે આપણે કેશ જ નથી લઈ જતા અગર આપણે કથી ફરવા હતા તો કેથી આપણે જાય છે તો અને સમજી લો તમે. કે તમારા પાસે કેશ ના હોય અને તમા તમે કઈ વસ્તુ લીધી તમારે તમને જે જોતી હોય તે અને ત્યાં નેટવર્ક જ ના મળ્યું તો એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ પર એટલું બી નિર્ભર ન રહેવું જોઈએ આપણે થોડુંક કેશ આપણા સાથે હંમેશા રાખવું જ જોઈએ.
હા આપણ એક તમે સારો મુદ્દો ક કે નેટવર્ક ના હોય તો ત્યારે આપણને મુશ્કેલી પડી શકે અને ઓનલાઈન પેમેન્ટનો એક એ ગેરફાયદો પણ છે કે ક્યારેક ક્યારેક આપણે મોલમાં શોપિંગ કરવા જઈએ કે ચાલો મોલ તો જવા દો આપણે કોઈ નાની એવી દુકાનમાં પણ કશું લેવા જઈએ અને જેટલું લેવા ગયા હોય અને અમુક વાર તો એનાથી વધારાનું લઈને આવીએ છીએ કારણ કે આપણને ખબર હોય છે કે હા પૈસા તો આપણે ઓનલાઈન કરી દઈશું તો જેટલા જશે એટલા બેંક ઉથી જતા રહેશે અને પછી મનમાંને મનમાં એ વાતનો હિસાબ પણ નથી રહેતો જ્યારે આપણે પૈસા બેંક અઉન્ટમાં ઓછા દેખાય ત્યારે આપણને ભાન આવે છે કે ઓનલાઈન પેમેન્ટ કરતા કરતા આપણે કેટલી બધી વસ્તુની ખરીદી કરીીધ જ્યારે કેશમાં આપણે પેમેન્ટ કરીએ તો આપણી પાસે હિસાબ રહે છે કે ના મારા આટલા પૈસા વપરાયા આટલા પૈસા બચ્યા એ બધો હિસાબ આપણને તરત ખબર પડે છે જ્યારે ઓનલાઈન પેમેન્ટમાં તો શું એક વાર સ્કેન કર્યું એટલે ત પ ગય પછી ભલે બેંક અઉન્ટ માંથી કપાયા કરે આપણે મનમાં એવું વિચારતા રહીય છીએ.
હા આ વાત તો તમે સાચી કધ અને આપડ ઓનલાઈન પેમેન્ટ આધુનિક યુગ ન એક મહત્વપૂર્ણ સુવિધા તો છે તે સમય બચાવે છે પેમેન્ટ ઝડપીથી કરાવે છે ને સરળ રીતે કરાવે છે જો સાયબર સુરક્ષા અને ગોપનથી સંબંધિત જોખમ ધ્યાનમાં રાખ ક તો તેને આપણે સારખી રીતે ઉપયોગ કરી શકીએ છી યોગ્ય સુરક્ષા હા ચાલો પછી.
જય શ્રી કૃષ્ણ.
જેશ્રી કૃષ્ણા.